હલો કેમ છો સારા છો. બસ મજા મા મારે એક સમસ્યા હતી. કે તમે ડિજિટલ માર્કેટિંગ વિશે જાણો છો.
હા હા અમે ડિજિટલ માર્કેટ વિશે જાણીએ છીએ.
બરોબર તેમાં શું હોય કયા પ્રકારનું હોય મને થોડું થોડું છે નોલેજ પરંતુ હું તમારી પરથી નોલેજ જાણવા માંગુ છું.
હા હું તમને કે આજના આધુનિક યુગમાં એ ઇન્ટરનેટ અને ટેકનો ટેકનોલોજી વેપાર અને વ્યવહાર દુનિયાનો મોટો ફેરફાર લાવ્યો છે આજે કોઈ પણ ઉત્પાદન સેવા વિભાગમાં ડિજિટલ માર્કેટિંગ ખૂબ જ જરૂરી છે આજે કોઈ ઉપ ઉત્પાદન કે સેવા લોકો સુધી પહોંચાડવા માટે ડિજિટલ માં માધ્યમનો ઉપયોગ અને ડિજિટલ માર્કેટ
હા હા બરોબર હું પણ એમાં થોડું ઘણું જાણું છું. ડીજિટલ માર્કેટિંગ અને એ બધું જો આપડે જઈએ તો ડિજિટલ માર્કેટિંગ એવી વસ્તુ તું છે કે આપણે કોઈ પણ વસ્તુ નું પ્રમોશન કે એડ આપણે કરી શકીએ છીએ એડ પણ મતલબ કે જે આપડા ફોનમાં ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે એ વગેરેમાં આપડે એ એડ ચલાવીને આપડું પ્રોડક્ટ કે આપડા સ્ટોર નું પ્રમોશન કરી શકીએ છીએ અને ને એમાં એમ જોવા જઈએ તો આપડે પહેલાંના સમયમાં એવું ચાલતું કે ટેલિવિઝન કે ટી વી પર આપડે જે શો આવતા તેની વચ્ચે એડો આવતી તેમાં આપડે કરાવનો છે પરંતુ તે તે હમણાં ના સમયમાં બહુ વધારે પડતું મોઘું હોવાથી હમણાં આ ડીજિટલ મા ર્કેટિંગ ચાલુ કર્યું છે એમાં ડિજિટલ માર્કેટિંગમાં ઘણા બધા પ્રકારો આવે છે એમાં ડિજિટલ માર્ક કેટિંગ સાથે જોડાયેલા પ્રકારો જેવા કે સ-રિસર્ચિંગ ડેટા એનાલિસિસને એવા બધા આવે છે હવે એ વસ્તુ એવું કે આગળ જ તા જે જૂના ડેટા હોય એના એનાલિસિસ કરીને એના પ્રમાણે આગળ આપ પુને માહિતી મેળવે છે કે તમારે આગળ જતા શું કરવું ડિજિટલ માર્કેટિંગમાં કઈ રીતની એડ બનાવી. કઈ રીતે એડ ચલાવવાનું એ બધું ડિજિટલ માર્કેટિંગ આવે છે ડિજિટલ માર્કેટિંગ એ સરળ અને સસ્તું હોય છે એમાં કોઈ પણ જાતનું એજ્યુકેશન લેવું જરૂરી નથી. થી
હા તમે કીધું તેમ કે ડિજિટલ માર્કેટિંગ એ ખૂબ જ આધુનિક યુગમાં જરૂરી છે કે ડિજિટલ માર્કેટિંગ કરવાથી આપણને ઘણા ઘણા પોસ્ટ રો કે કોઈ ફિલ્મ ચાલતી હોય તેના પર ડિજિટલ આપણે દેખાડી શકીએ કે આપણો પ્રોડક્ટ કેઈ રીતના કેમ કરી આપણે પ્રોડક્ટ એ તરીકે બનાવવું જોઈએ કે જેથી લેવા વાળા લી લે અને પેમેન્ટ ખૂબ જ જરૂરી બની ગયું છે કે ડિજિટલ પેમેન્ટ કારણે હ હમ અ આધુનિકકરણ ખૂબ જ જરૂરી છે ડિજિટલ માર્ કે ઇન્ટરનેટ સોશિયલ મીડિયા અને વેબસાઇટ નો એક મોટો અને ઘણો ઉપયોગી બન્યો છે આજના વેપારીઓ ડિજિટલ માર્કેટિંગ ખુબ છે કેમ કે જેમ કે ઇન્સ્ટાગ્રામ પર તમે કીધું તેમ રીલ બ આવી કે અને અન્ય સોશિયલ મીડિયા પર તેની એડ ચલાવી તેના લીધે અ ડિજિટલ માર્કેટિંગ કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે, અ ડિજિટલ માર્કિંગ સૌથી મોટો ફાયદો એ છે કે ઓછા ખર્ચ બધુ લોકો સુધી પહોંચી શકાય છે, સોશિયલ મીડિયા અને ઘર જતા ઘર ઘર સુવિધાઓ અને ઘર ઘર એડ મળે છે. જેના લીધે ડિજિટલ માર્કેટિંગ ખુ બવ જરૂરી બની ગઈ છે.
હા સાચી વાત છે ડિજિટલ માર્કેટિંગ હમણાં યુગમાં વધારે પડતી શરૂઆત પણ બની ગઈ છે એનાથી વધ તરફ ફાયદો હોય છે કે રો જે કોઈ બી વેચાણકારક સેલ્સમેન કે દુકાનદારો હોય છે લોકો બધા ડિજિટલ માર્કેટિંગ થ્રુ એ ના પ્રોડક્ટનું માર્કેટિંગ કર કરી શકે છે અને વધારે પડતો વેચાણ કરી શકે છે અને એ બધી વસ્તુ ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર એડો ચલાવે છે અને એમાં આ પ્રોડક્ટનું વેચાણ થઇ શકે છે. એમાં બીજું બધું આવે છે ઘણી બધ તે હવે તમે સીમ્પલ એ છે એ પ્રોવાઈડ કરે છે તમને ડિજીટ એડ ચલાવવાનું પ્રોવાઈડ કરે છે એના તમને પૈસા પણ મળે છે. જો એડ આપડે ચલાવીએ કોઈ કંપની થ્રુ કંપની આપણને કહેવામાં આવે કે તમારે આ નામ પર મારા આ પ્રોડક્ટની આમ કહેવામાં આવે છે અને કોઈ પણ એડ ચલાવી હોય એના સો બસો રૂપિયા ચાજ કરીશ ને ડિજિટલ માર્કેટિંગ કરવામાં છે. ડિજિટલ માર્કેટિંગ સૌથી સરળ વસ્તુ હોય છે. એમાં નાના થી મોટા લોક ગમે તે કરી શકે છે. ખાલી તમારી પાસે સ્માર્ટફોન હોવો જોઈએ અને એક લેપટોપ હોવું જોઈએ. તમારે થોડું ઇંગ્લિશ નું નોલેજ હોવું જોઈએ અને પબ્લિકને કઈ રીતે એ એટ્રેક્ટ કરવું એનું તમને નોલેજ હોવું જોઈએ. કઈ રીતની રીલો બનાવી રીલો બનાવીને પણ હમણાં લોકો લાખો રૂપિયાઓ કમાવે છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે, યુટ્યુબ પર પોસ્ટ કરે છે. હમણાં હાલના સમયમાં એવું થઈ ગયું છે કે કોઈ બી વસ્તુ તમારે વધારે પડતું સેલ્સ કરવું હોય તો રીલ બનાવી પડે પછી એને પોસ્ટ કરવી પડે એડિટ ટિંગ કરવી પડે એ બધો ક્રેઝ હમણાં વધારે પડતો ચાલી રહ્યો છે હમણા હાલના સમયમાં વિડીયો એડ ટિંગ નો કોર્સ વધારે ચાલી રહ્યો છે તો એમાં શું તમે જાણો છો વિડયો એડિટિંગ ના
હા, મેં વિડીયો એડિટિંગ વિશે થોડુંક ઘણું જાણીએ છીએ કે અહ અમે પણ રીલને એવી અપલોડ કરીએ છીએ જેના લીધે માર્ક કેટિંગ ખૂબ જ વધી જાય છે અને આપણે જે સ્થળ પર રહે છે એનું લોકેશન લાગી દે અને તે પહિ રીલ બનાવીને ખુબ જ અપલોડ થાય છે ડિજિટલ માર્કેટિંગ ઘણી ધ ણી આપણને તક મળે છે. આ આજના લોકો ખરીદી કરવા પહેલા તેનો
અહ અહ જો જણા
અને વ્યવહારો માટે ઓનલાઈન હાજરી ખુબ જ જે મહત્વપૂર્ણ બની ગઈ છે ડિજિટલ માર્કેટિંગ દ્વારા ગ્રાહકો સાથે અમ્મ સીધી સંપર્ક સ્થાપિત કરી શકે અને તેમની સમસ્યા ઝડપી ઉકેલ આપી શકીએ અને જેના લીધે આપણને ડિજિટલ માર્ક માર્કેટિંગ એ ખૂબ જ જરૂરી બની ગઈ છે. ડિજિટલ માર્કેટિંગ કરવાથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે જેમ કે આપણને ખર્ચ ઓછો થાય છે અને કંપનીનો ખર્ચ ઓછો થાય તો પ્રોફિટ પણ વધુ આપણે નવો પ્રોડક્ટ શરૂ કર્યો હોય તો આપણે વધુ પડતું માર્કેટિંગ કરવી જોઈએ જેના લીધે આપણે માર્કેટિંગ પછળી જ વધુ ખર્ચ કર્યો છે એટલે ડિજીિટલ માર્કેટિંગ ખુબ જ ઉપયોગી બને છે. આપણ ડિજિટલ માર્કેટિંગમાં કોઈ પણ ખર્ચ કરવો જરૂરી નથી. આપણે દરરોજના એક એક વિડીિય નાખ્યાગરે જશો તો આ તે ફેમસ એક દાડે તો જવાનું છે. એટલે આપડે ડિજિટલ માર્કેટિંગ એમાં ઉપયોગ નવું પ્રોડક્ટ સારું એજ પ્રોડક્ટઇમાલ કરવો જોઈએ.
હા, તમારી વાત સાચી છે. આમાં આગળ જાત છા ડિજિટલ માર્કેટિંગમાં બી ઘણા બધા પ્રકારો આવે છે જેમ કે એસ એસ એમ, સોશિયલ મીડિયા માર્કેટિંગ પછી સર્ચ એન્જિન ઓપરે ઓપ્ટિ માઈ જેશન પેપર ક્લિક એડવર્ટઇઝમેન્ટ કનેક્ટિંગ માર્કેટ ઈમેલ માર્કેટિંગ એવા બધા ઘણા બધા પ્રકારો હોય છેમાં ઈમેલ માર્કેટિંગમાં એવું હોય છે કે તમારે ઈમેલ થ્રુ લોકોને એડવર્ટાઈઝ મોકલવાની હોય. અને ઈમેલ થ્રુ એ લોકો જોય છે અને તેના પર અર તમા કે કઈ રીતે એ ઍક્સેસ બી છે એ આપણ ને બધા સર્ચ કે ઈમેલ પર આપની મોકલે છે એ લોક ના લોન વિશે કે એફ ડી વિશે કે એટલા આ પર્સેન્ટ હમને પર્સેન્ટ તમને રિટર્ન મળીએ છે એફ ડી માને એ બધી રીતે અહ એ લોકો અમને આ ઈમેલ મોકલે છે ત્યારબાદ અહ કોન્ટેન્ટ માર્કેટિંગ કોન્ટેન્ટ માર્કેટિંગ એવી વસ્તુ કે એમાં આપડે કે તમારે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે એમાં બધા મીની વ્લોગ મોટા વ્લોગ યા બનાવીને માર્કેટિંગ કરી શકે છે એની સાથે સાથે કોઈ પ્રોડક્ટ હોય તો તેનું પણ માર્કેટિંગ કરી શકાય છે એની સાથે સાથે પ્રોડક્ટ પણ આ એક અલગ જ પહેચાન થી દેખાય છે જેથી લો પબ્લિક એટ્રેક્ટિવ થાય છે અને પબ્લિકને એવું મનમાં વિચાર આવે છે કે આ લોકો મોટા મોટા સેલિબ્રિટીઓ વાપરે છે પ્રોડક્ટો તો અમારે પણ વાપરવી જો એના કારણ થી પણ ડિસીટલ માર્કેટિંગ ગણાય છે અને એનાથી પ્રોડક્ટ વધારે પડતું સેલ થાય છે અને એમાં બીજું એ પણ કા આવે છે પે પર ક્લિક એ એવું છે કે ગૂગલ એડ દ્વારા આપડે એડ ચલાવાની હોય છે જે એડ આપણને ચલાવીએ તો તેમાં આપણને પૈસા મલે છે ગમે તેના પર આપડે ચલાવી શકશે મેઇનલી એ વધારે પડતી યુઝ આ આ. યુટ્યુબમાં વધારે પડતું વપરાવામાં આવે છે.
તમે કીધું તેમ કે ડિજિટલ કે માર્કેટિંગ એ ખુબ જ સસ્તું મન તો લાગે છે કેમ કે આપણે જ્યારે પણ આપડણે નવું પ્રોડક્ટ માર્કેટમાં કાઢીએ તો મેં આગળ બી કોધું કે તેના લીધે તે ડીજિટલ માર્કેટિંગ ખુબ જ જરૂરી છે. ડિજિટલ માર્કેકિંગ ઘણા પ્રકારની હોય છે જેમ કે સોશિયલ મીડિયા માર્કેટિંગ અને ઘણા યુવાનો માટે તે ડીજીટલ માર્કેટ રોજગારી નવી તક આપવાને ઉભી થઈ છે આજે ઘણા લોકો કો તેના પર જ રોજગારી વધુ ચલાવે છે. આ ભારત દેશ ધીમે-ધીમે આગળ વધતો ચાયલો છે. એટલે ડીજીટલ યુગ ખબર અ વધતો ગીયો છે જેના લીધે આપને ડિજિટલ બનવું ખૂબ જ જરૂરી છે અને આપણે ડિજિટલ બનશું તો આપ પી આગળ વધશો આપણે પરંપરાગત પેલું અ પેલું જવા દેવા જોઈએ. આપણે એવું કરને પ્રોડક્ટ વેચાશે પણ એવું નથી હવે આપણે ડિજિટલ બન ખૂબ ખૂબ જ જરૂરી બની ગયું છે ડિજિટલને કારણે આપણે વહેલા ઉપર આવી શકીએ છે. પરંતુ ડિજિટલ માર્કેટના કેટલાક પડકારો પણ છે ખોટી જાહે જાહેરાત- ગેરમાર્ગે દોરતી માહિતી ઓનલાઈન છેતરપિંડી અને સાવચેત રહ રહેવી જરૂર છે. ગ્રાહકોને કોઈ પણ વસ્તુ ખરીદવાની તક મળે છે.
. હા સાચી વાત છે તો ગ્રાહકોને માટે વધુ ફાયદાકારક છે અને નીચ ડિજિટલ માર્કેટિંગમાં એવું બી છે કે આપણે લિંકઈટ કેવી કોઈ વેબસાાઈટ હોય તો તેમાં આપણે રજી રિસ્ટ્રેશન કરીને આપણે જોબની ઓપોર્ચ્યુનિટી પણ મેળવી શકીએ છીએ અને તમે કહી રહ્યા છો તેમ એ પૈસા પણ ઓછા એમાં ઝીરો ઇન્વેસ્ટ મેન્ટ અને ગ્રોથ વધારે મળે છે એમાં આપણેે ઇન્વેસ્ટમેન્ટ ખાલી તમારે અમુક પ્રોડક્ટ પાછળ કરવા પડે છે પછી બીજું કંઈક વસ્તુ હોય એના પાછળ કરવા પડે છે લેપટોપ ફોન પે એના પાછળ કરવા પડે છે, બાકી બીજો કોઈ ખર્ચો હોતો નથી એમ. અને એ સર રીતે બધું થઈ શકે. ઝીરો ઇન્વેસ્ટમેન્ટ કરવાને સો બસો રૂપિયા તમારે ઇન્વેસ્ટ કરવાનો હોય છે ને આગળ જાતા એ તમને લાખો હજારોની સંખ્યામાં પૈસા આપી શકે છે.
હા, તમે કીધું તેમ ખૂબ જ સારું છે ડિજિટલ માર્કેટિંગ તો. તમે પણ જ્યારે પણ પ્રોડક્ટ કાઢો ત્યારે ડિજિટલ માર્કેટિંગ કરો. ચાલો આપણે આગળ પણ એજ રીતના વાત કરીશું.
હા સારું.